દો. કેમ છો?
મજામાં તમે કેમ છો?
હમ્મ.
હાલો.
આજ આજે સ્કૂલમાં કરિયર વિશે ડિસ્કશન હતું.
અચ્છા?
અ પછી ટીચર બધાને પૂછતા હતા કે તમારી ડ્રીમ જોબ શું છે?
તો તને હું બોલ્યું?
હું કઉ સુ મને ટીચર બનાવું છે, બનવું છે અને તેને?
મને તો સોફ્ટવેર એન્જિનિયર બનવું છે.
વાહ, ખુબ સારું ડ્રીમ છે તમારું, સોફ્ટેર એન્જી અ એન્જિનિયર કેમ બનવું છે તને?
મને કોમ્પ્યુટર અને ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ છે.
વાહ તને કોડિંગ આવડે આવડે છે?
થોડું બેસિક ખબર છે, હજુ શીખું છું.
હમ્મ આજે કલ ટેકનોલોજી ફિલ્ડમાં ઘણો સ્કોપ છે.
હા અ અને નવી-નવી ઓપોર્ચ્યુનિટી પણ મળે છે.
હમ્મ મને ટીચર એટલા માટે બનવું છે કેમ કે મને મને બીજાને શીખાવડું ગમે છે અમ
એ તો બો સારી વાત છે, ટીચર સોસાયટી માટે ઇમ્પોર્ટન્ટ રોલ ભાવે છે.
બિલકુલ, ટીચર વગારે નોલેજ પોસિબલ નથી, તને સ્કૂલમાં કોઈ સબ્જેક્ટ અ અ સૌવી વધુ ગમે છે?
મને તો અમ્મ મને તો કોમ્પ્યુટર અને મેથ, તને?
અ મને પણ ગુજરાતી અને ઈંગ્લિશ શધુ બહુ ગમે છે, એટલે ટીચર ફિલ્લ્ડ તને અ શું થાય છે?
હમ્મ હા મનેસ ફીચર અને એક્સપ્લેનેશન ને આવડતું ગમે છે.
અમ તને ક્યારે ક્લાસમાં એક્સપ્લેનેશન કરવું મોકો મલ્યો છે?
હ એક વાર પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં
તમે ડર લાગતો નતો?
પેલા લાગ્યું પણ પછી કોન્ફિડન્સ આવી ગયું કોન્ફિડેન્ સ આવી ગયું ને તો કરિયરમાં બો ઇમ્પોર્ટન્ટ હોય છે.
હા તો વાત સાચી છે, કોન્ફિડન્સ કરિયર માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, તને લાગે છે કે ડ્રીમ જોબ માટે હાર્ડવર્ક જરૂરી છે?
ચોક્કસ, સક્સેસ ઇઝી રાઈડ નથી મળતી.
હા તો વાત સાચ સાચી છે, સક્સેસ ઈઝલી નથી મલતી અ રેગ્યુલર પ્રેક્ટિસ અને ડે અ ડેડિકેશન જોઈએ, તને ફ્યુચરને ટેન્શન થાય ક્યારે?
થોડી ઘણી તને?
મને પણ બહુ હોય છે, કારણ કે કમ્પિટિશન બહુ વધી ગયું છે. દરેક ફિલ્ડમાં કોમ્પિટિશન છે. પણ જો ઇન્ટરેસ્ટેડ હોય તો કામ કરવાની મઝા આવે છે.
બિલકુલ, તને ઓફિસ જોબ ગમે કે બિઝનેસ?
મને, ઓફિસ જોબ વધુ ગમે છે, તને?
બિઝનેસ ગમે.
તમે બિઝનઝ ગમે? અ તને નાના બાલકોને શીખાવડું ગમે છે?
હા, ખાસ કરીને પ્રાઈમરી સ્ટુડન્ટ.
હમ, આ તો સાચી જ છે. આમ પ્રેક્ટિસ પણ જોઈએ એમાં.
હમ
પ્રેક્ટિસ, મને એન્જોય થાય. અ તને ઓનલાઈન ટીચિંગ વિશે શું લાગે છે?
યુઝફુલ છે, પણ ક્લાસરૂમની મજા અલગ હોય છે. ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન સારી હોય છે. તને વર્ક ફ્રોમ હોમ ગમે?
ઉ તમારું વાત તો સાચું છે. અને, ક્યારેક ગમે છે મને વર્ક ફ્રોમ હોમ, પણ રોજ નથી. ઘરમાં ઘરમાં ડિસ્ટ્રક્શન વધુ હોય છે, ઓફિસમાં પ્રોપર ફોકસ થાય. તને સેલરી ઇમ્પોર્ટન્ટ લાગે છે કે પેશન?
ફટક પેસા માટે કામ કરીએ તો હેપીનેસ ઓછું મલે. અને ફક્ત ફક્ત પેશન હોય, પણ ઇન્કમ ના હોય તો પ્રોબ્લેમ થાય.
હમ, આ તો સાચું કવું તું. એટલે બેલેન્સ જરૂરી છે. તને લાગે છે કે પેરેન્ટ્સનો સપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરિયરમાં?
ઓ ઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમ મોટિવેશન મલે છે, અને કોન્ફિડન્સ પણ વધી જ છે.
હમ, તને ક્યારે એ ડિસ્ક ડિસ્કરેજ કર્યો છે?
હા એક વાર લોકો એ કહ્યું કે આ ફિલ્ડ મુશ્કેલ છે. પછી શું કર્યું, ઇગ્નોર કરીને મહેનત ચાલુ રાખી, એ સારી વાત છે
હા, આ તો સારી વાત છે. દરેક વ્યક્તિનું ટેલેન્ટ અલગ હોય છે. તને કઈ ફેમસ પર્સનથી ઇન્સ્પિરેશન મલે છે?
બિલકુલ તને કોઈ ફેમસ પર્સનથી ઇન્સ્પિરેશન મળે છે.
હા મને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ થી ઇન્સ્પિરેશન મળી છે?
માને પણ તેમનું લાઈફ ઘણું ઇન્સ્પ્રેશન છે.
હા મારું લાઈફ એપીજ અબ્દુલ કલામનું લાઈફ ઇન્સ્પાયરિંગ છે બઉ. હમ્મ સિમ્પલ લાઈફ. અને મોટા સપના ડ્રીમ બિગ નો મેસેજ મને બહુ ગમે છે.
મને પણ તમને લાગે છે કે માસ જે બધું નથી હોતા સ્કીલ પણ ઇમ્પોર્ટન્ટ છે.
હા સ્કીલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે માર્ક્સ જે બધું નથી. કોમ્યુનિકેશન અને કોન્ફિડન્સ કોફ કોન્ફિડન્સ પણ જરૂરી હોય છે. તને ઇન્ટનશીપ. વિશે ખબર છે?
હા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ મળે છે, આજકાલ કંપનીઝ એક્સપિરિયન્સ પણ જોય છે.
હમ્મ એટલે પ્રેક્ટિસ લર્નિંગ યુઝફુલ હોય છે ઇન્ટર્નશીપ થી. તને ટીમવર્ક ગમે છે? છે.
હા સાથે કામ કરતા ઘણું શીખવા મળે.
મને પણ ટીમવર્ક બહુ ગમે છે, તને લાગે છે કે એઆઈ થી જોબ્સ પર અસર પડશે?
થોડી. પડશે પણ નવી જોબ. પણ આવશે.
હમ્મ. એઆઈથી અસર પડશે આ તો વાત સાચી છે પણ નવી જોબ મળશે આ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું, જરૂરી હોય છે કન્ટિન્યુઅસ લર્નિંગ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે. તને તને ફોરેનમાં જોબ કરવી ગમે છે?
એક વાર એક્સપિરિયન્સ માટે હા, તને મને ઇન્ડિયામાં જ કામ કરવું ગમે.
હા મને પણ ઇન્ડિયામાં કામ કરવું ગમે છે. ફેમિલી પાસે રહેવું સારું લાગે, આમ તને ઇન્ટરવ્યુ નો ડર લાગે છે?
બો
હમ મને પણ ઇન્ટરવ્યૂથી બહુ ડર લાગે છે, પણ પ્રેક્ટિસથી કોન્ફિડન્સ આવી જાય છે, અને મોક ઇન્ટરવ્યૂ હેલ્પફુલ હોય છે. રિયલ ઇન્ટરવ્યૂ પછી તને લાગે છે કે સક્સેસ માણસ માં કઈ ઈ ક્વોલિટીઝ હોવી જોઈએ? હા હા આ તો સાચી વાત છે. હાર્ડવર્ક, પેશન્ટ્સ, ડીસપ્લિન અને કોન્ફિડન્સ, ઓનેસ્ટી બહુ જરૂરી હોય છે. આ એક સક્સેસફુલ માનસમાં હમ તને ફ્યુચરમાં મોટા ઓફિસમાં કામ કર્યું છે?
હા મોર્ડન ઓફિસમાં.
તને સ્કૂલમાં સ્ટુડન્ટ સાથે ટાઈમ પસાર કરવી મજા આવશે?
ટીચિંગ ફોન પણ હોય છે, તને ઓનલાઈન ક્લાસ લેવાની ઈચ્છા છે ફ્યુચરમાં?
અમ, હા યુટ્યુબ ચેનલ પણ શરૂ કરવું.
બા એ તો મસ્ત. આઈડિયા છે.
તેને સ્ટાર્ટઅપ સારું કરવું છે ક્યારે?
અ.. મે બી ફ્યુચરમાં.
આમ, ઇન્ટરપિન્યરશીપ પણ ઇન્ટરેસ્ટિંગ છે, પણ રિસ્ક પણ હોય છે, પણ સક્સેસ મળે તો ઘણું સારું હોય છે. તને લાગે છે કે દરેક વ્ય થી એ પોતાની. સપનું ફોલો કરવી જોઈએ?
હમ્મ. ચોક્કસ. કારણ કે લાઈફ એક વાર મળી છે અને પસંદનું કામ કરીએ તો હેપીનેસ મળે.
બિલકુલ તો આપણેે આજથી હાર્ડવર્ક કરશું ડ્રીમ જોબ મળે ફૂલ મહેનત કરશું. વન ડે આપના સપના જરૂર પૂરા કરશું.
બિલકુલ-બિલકુલ.
બેસ્ટ ઓફ લક.
હલો. થેન્ક યુ તમે પણ.
બાય
ઠીક. છે.